ઓ,
હા અવાજ આવે છે.
હા આવે છે,
હા તો આજે આપડે જે ખાવામાં ફૂડ ડિલિવરી એપ્સ જે છે. ઘરો માં આવીને ખાવાનું આપી જશે તો એ બધું ખુબ જ વધી રહય્યું છે આજના, યુગમાં તો આપડે એના વિશે વાત,
હા એના વિશે વાત કરીએ આજે, તમે કોઈ દિવસ મંગાવ્યું છે ઓનલાઈન ફૂડ કે એવું કશું.
હજી અત્યારે હજી સુધી તો કદી મંગાવ્યું નથી ઓનલાઈન ફૂડ બટ, એમાં જે ડોમિનોઝ માં મેં જોયું તું તો એમાં હે ને, કાકં ફૂડની એપ્લિકેશન એ જે ડોમિનોઝની હોય ને ઈ પણ એક, ફૂડ ડિલિવરી એપ્લિકેશન જ છે. તેમાંથી પીઝા હતા કાંક, અમે ત્યાં જઈને લઈને આવ્યા ને તો અમારે કાંક એક એ પીઝો માર્ગેરીટા પીઝા હતા તો એ, સાદો જ હતો. તો બસો એકોતેર રૂપિયા નો આવ્યો અને ઓનલાઈન ચેક કર્યો ને તો એકસો સિત્તેર રૂપિયામાં આવતો હતો. એટલે આવી રીતે આટલો બધો ફરક હોય છે શું ખરેખર આવું હોય છે કે નથી હોતું પછી કે, ક્વોલિટી માં ચેન્જ હોય છે.
હા ઓનલાઈન તો અમુક વખત કાર્ડની ઓફર હોય કે પછી એ લોકો ઉપર ડિસ્કાઉન્ટ આપતા હોય કે એ રીતે હા થોડીક ઓફર હોય એના લીધે ઓફિસ કરતા સસ્તું પડે પણ આમ જોવા જઈએ તો ક્વલિટીમાં તો હવે એક વખત તમે સેમ વસ્તુ ત્યાં ખાઈ જુવો અને એક વખત ઓનલાઈન મંગાવીને જુવઓ તો ખબર પડે
તમે આવી રીતે કોઈ કોઈ વસ્તુ ઓનલાઈન મંગાવેલી છે ફૂડ ડિલિવરીમાં
હા અમાં માટીનો જ કરીને છે પીઝા તેના મતલબ સરસ આવે છે તો અમે ત્યાં પણ ખાધું છે પણ સેમ નથી ખાધા ત્યાં પણ ખાધા છે પીઝા અને ઓર્ડર થી ઓર્ડર એક વખત કરાવ્યો હતો ઓર્ડર થી પણ ખાધા તો એનામાં શું છે ઓર્ડર થી કરીએને ત્યાં ખાઈએ ને તો માટીનોમાં એનામાં મતલબ એના એપ્લિકેશન માંથી કરીએને તો કોઈ ઓફર મતલબ એવું આવતું નથી રેગ્યુલર જે તમને ત્યાં સ્ટોરમાં જે ઓફર મળે બાય વન ગેટ વન ફ્રી ની તે જ ઓફર અહિયાયા પણ મળે છે એપ્લિકેશનમાં એટલે મતલબ એનો એક્સપિરિયન્સ સેમ જ રહ્યો છે અમારે
ઓ હ હા તો જે આવી રીતે બીજી અધર એપ્સ છે જેમ કે ઝોમેટો છે તો ઝોમેટોમાં તો આપણે બીજી એપ્લિકેશનોમાંથી પણ ઓર્ડર કરી શકીએ ને
હા એ મે તો લગભગ છે ને ઘણા ટાઈમ પેલા જયારે અમારા અહિયાં સિટીમાં ફર્સ્ટ ટાઈમ ઝમેટો ચાલુ થયું ને ત્યારે એ લોકોએ ઓફર મૂકી હતી તો અમારે ફેમિલી ગેધરિંગ હતું બધા ફેમિલી જોડા એક ભેગા મળ્યા હતા ને ત્યારે શું છે કે સાંજે જમવાનું સાથે હતું તો શાક મંગાવવાનું હતું ને તો અમને ફર્સ્ટ ટાઈમ મતલબ ઝોમેટો ઉપરથી મંગાવ્યું હતું ત્યારે અમને એમાં ફાયદો થયો હતો કે ફસ્ટ ટાઈમ ઓર્ડર હતો એટલે કે કોઈ કઈક શાક ત્યાં છે તે સમજો કે બસો વીસ રૂપિયાને મતલબ અ એક પ્લેટ હોય શાકની તો એનામાં અમને એકસો એસી કે એકસો સિત્તેર રૂપિયામાં એક પ્લેટ પડી હતી એટલે એ રીતે અમે ફર્સ્ટ ટાઈમ ઓફર માં એ લાભ લીધો હતો પણ ત્યાર પછી થી અમે એ ઉપયોગ જ નથી કર્યો કારણ કે બને ને ત્યાં સુધી ત્યાં જ ત્યાં જઈને જ ગરમ ગરમ ખાઈ લઈએ એટલે શું છે કે ટેસ્ટમાં પણ સેમ મળે વસ્તુ
હા એ વાત તમારી સાચી પણ હા અમે જો હવે હમણાં તમને કીધું ને કે પીઝા લઈ આવ્યા હતા ત્યાં જઈને તો અમે પીઝા ત્યાં લઈને આવ્યા હતા ત્યાંથી સ્પેશિયલ એટલે કે એ બાજુ ગયા ત તો આંટો મારવા ગયા હતા તો કામ હતું એના કારણે જે ત્યાં નજીકમાં જ હતું ડોમિનોસ ની બ્રાન્ચ એમાંથી અમે પીઝા લઈને આવ્યા હતા ઘરે જ લઈને આવ્યા પણ તો હવે એ ગરમ તો હતો જ કમ્પ્લીટ જ હતો ગરમ એવું નતું કે ઠંડો થઈ ગયો છે અને ભાવે નહી એવું નહતો થયો તો પછી ઓનલાઈન મંગાવી તો એ પણ ઠંડો તો ના જ થાય ને એટલું બધું
એનામાં પણ ના થાય ડોમિનોઝમાં તો સિસ્ટમ છે કે દસ મિનિટ ની અંદર તમારે ત્યાં પિઝા પહોંચી જાય મતલબ એટલે એ વસ્તુ સારી છે અને તમે ઓર્ડર કરો ને તો એ લોકો મતલબ ફ્રેશ જ બનાવીને તમારે ત્યાં મોકલે છે એનો જે પાછળ ને એ લોકોનું તમે જોયું હશે તો બાઈક ની પાછળ એ લોકોનું ચોરસ બોક્સ હતું તો એ બોક્સ પણ એવી રીતે મતલબ એ લોકોએ બનાવેલું છે કે એનામાં જે પીઝા રાખેલો હોય ને તે જલ્દી ઠંડો ના થાય અ અને એનામાં છે તે મતલબ અંદર બીજ જી એટલો બધો ના રહે જેનાથી પીઝા કેમ તમે જોયું હશે તો પાણી
હા એ વાત તો તમારી સાચી જ છે અને હું એમ કેતો હતું કે ખાલી ઝોમેટોની વાત કરીએ તો એની જગ્યાએ અમારે પાટણમાં એવું હતું કે જે ને અમારે હું કોલેજમાં ભણું છું તો એમાં પ્રોફેસર અમને કહેતા હતા કે આપણે પાટણમાં એક ચાર પાંચ સ્ટુડન્ટો ભેગા થઈ ને એક એપ્લિકેશન બનાવી હતી આવી રીતે ઓનલાઈન ફૂડ ડિલિવરીની અને પછી ડાયરેક્ટ જ જે લોકો આવી ઓનલાઈન ઓર્ડર કરે ને અને એમને પેમેન્ટ કે ઓનલાઈન જ ચૂકવી દે પહેલેથી એટલે પછી એ ને જેમને ટાઈમ મળે ને એ ડાયરેક્ટ હવે ધારો કે મેં અને મારા ફ્રેન્ડ બે જણા ભેગા થઈને એપ્લિકેશન બનાવી અને પછી હવે અમે ડિલિવરી બોયની જરૂર પડે ખાલી અમને બરોબર હવે જે એક્ટવા બાઈક કે ઇલેક્ટ્રિક જેમના જોડે હોય ને અમે એને એવા ત્રણ ચાર મિત્રોને ભેગા કર્યા અને પછી કીધું આવી રીતે વાત એ પણ તૈયાર થઈ ગયા બરોબર તો પછી અમે આવી રીતે હવે કોઈ ધારો કે અમારે આસોપાલવ હોટલ છે તો એમાં એ હોટલ નથી હવે એમને ખાવાનું મગાવુ છે તો એ ઓર્ડર કરે ને તો અમારે ત્યાં જઈને ઓર્ડર આપી ને એ ઓર્ડર તમારે ખાવાનું લઈ લેવાનું અને વચ્ચે જે મળે એ અમારું કમિશન આવી રીતે મતલબ એક‌ એપ એપ્લિકેશન બનાવી હતી ચાર પાંચ સ્ટુડન્ટો ભેગા થઈને અને પછી ધીરે ધીરે વધતી ગઈ વધતી ગઈ અને પછી આના આ બધું આવું થયું ને જયારે એને પછી હવે આ તો ચાર પાંચ સ્ટુડન્ટ ભેગુ‌ થય બનાવ્યું હતું પણ ને પછી જયારે મોટી કંપનીઓને ખબર પડે ને તો પછી આવી રીતે ઝોમેટો પછી આવી અને પછી એ સર એમ કેતા હતા અમને કે આ પ્રોફેસર મતલબ કે પેલા આપડે પાટણ એપ્લિકેશન આવી રીતે શરૂઆત થયો પછી એમાં પાટણમાં આપણા પાટણમાં જોમેટ ન બ્લીંકિટ ને એ બધું આવ્યું અને પછી એ એપ્લિકેશનો અપડેટ એટલી બધી ના કરી શક્યા અને એમનું સુ કેવાય જે જેસીઓ હોય ને મતલબ એરિયા એ એટલું બધો મોટો એરિયા કવર નતા કરી શકતા એના કારણે એમને એ. એપ્લિકેશન બંધ કરવી પડી પણ એન પછી જોમેટો આવ્યું તો જોમેટો સેટ થઈ ગયું અને હવે તો આખા પાટણમાં તમે ગમે ત્યાં જાવ તો ત્યાં ગમે ત્યાં તમને ઝોમેટોની ડિલિવરી મળી રહે છે.
હા બરાબર છે અમારે અહિયાં તો હમણાં અ સ નજીક નજીકમાં રેબીડો ચાલુ થયું હવે તો બ્લિન્કીિટ પણ ચાલુ થયું. પેલા તો ખાલી ઝોમેટો જ હતું ધીમે ધીમે સ્વગી પણ આવ્યું બ્લિન્કીટ પણ આવ્યું એટલે હવે છે તે તરત જ ઈન્સ્ટન્ટ ફૂડ ડિલવરીનો ઓપ્શન મળી જાય છે. હવે ઝોમેટોમાં ને એમાં શું છે. કે અહિયાં ના લોકો સમજી ગયા એમ મોસ્ટ ઓફલી શહેર નાનું ને એટલે બધું નજીક નજીક મળી જાય તો લોક કો છે તે હવે ઝોમેટો ક્યારે કરે કે જયારે એકદમ ઇમરજન્સી છે હોય કે બહાર એનાથી ન નીકળાતું હોય કે ઘરે એકલા હોય કે બાઈક ના હોય કે પછી બહાર વરસાદ પડતો હોય ને તો જ જોમેટો કરે બાકી તો જઈને ત્યાં જઈને પર્સનલી લઈ આવવાનું પસંદ કરે કારણ કે ત્યાં તમને હવે અમારા અહિયા હા એક વડાપઉની દુકાન છે. તો ત્યાં અમે વડાપાઉ લેવા જઈએ ને તો પચીસ રૂપિયા નો એક પડે અને. અ ઝોમેટો પરથી મંગાવીએ ને તો ત્રીસ રૂપિયા નો એક પડે પછી કોક ઉપર નો ઓફર એક ના આવે એટલે ત્રીસ રૂપિયા નો પડે એ રીતે લોકો બને ને ત્યાં સુધી ભલે થોડું દૂર હોય ફરી પણ આવે અને લઈ પણ આવે. પણ ક્યારેય ઇમરજન્સી ઇમરજન્સી કેવું હોય ને ત્યારે જ એનો ઉપયોગ કરે. ને બ્લિન્કીટ કેવું છે, તેનામાં અમુક ટાઈમે ઓફર આવ્યા કરતી હોય અને બઉ ઈમરજન્સીમાં જરૂર પડતી હોય તો દસ મિનિટમાં એ લોકો પહોંચાડી દે આપણને ડિલિવરી કરી દે. એટલે એવા ટાઈમે એનો ઉપયોગ કરે. બાકી તો એમાં શું છે કે ફૂડ ડિલિવરીમાં. અ અમુક વખત છે તે ક્યારેક. ખાવાનું લેટ થઇ જાય ને તો બઉ ટ્રબલ પડે પછી એ ખાવાનું બહુ ખરાબ થઈ જાય.
હા અને પાછું અમે તો ઓફરો પણ કેવી કેવી હોય છે વચ્ચે હમણાં આપડે. તમને ખબર જ હશે બ્લિન્કેટમાં ઓફર હતી. કે એક આઈસક્રીમ જેવું દોરેલું હોય ને એમાં તમે જોર થી રડ કરો અને પછી એ રડ. થાય તમે. એટલો અવાજ ઊંચો હોય ને, એટલું જો તરે સો ટકા જેટલું કરજો ને, અવાજ એમનો. તો હ ને, તમને આઈસક્રીમ કે એવી રીતે જે ફેમિલી પેક હો, ય એ ફ્રી માં મળે. આવી રીતે બ્લેન્કેટ એડવર્ટાઈઝિંગ માટે. એપ મતલબ ઓફર કાઢી હતી આવી. તો કેટલી આવી તો કેટલી બધી ઓફરો હોય તો, આપણે એ ઓફરોનો લાભ પણ લઈ શકીએ ને.
હા, બરાબર છે, અને બીજો ફાયદો એ છે કે, ભાઈ. તમે અમારા અહીં સ્થિતિ માં આવ્યા છો, આ તો સમજો કે, આપણે ઓળખીએ છીએ. આપડે કોઈ બીજા સિટીમાં ગયા હોય, એ અને ત્યારે શું છે કે, ફૂડ ઓર્ડર ક્યાંક થી. કરવાનું હોય કે, સમજો કે ખાવા જવું હોય, તો એવા ટાઈમે. આ એપ્લિકેશન શું છે કે, હવે ત્યાં લોકો એ રિવ્યુ આપ્યા હોય કે આનું. ખાવાનું કેવું છે કે, કઈ રીતે તો આપણે રિવ્યુ જોઈને બી, ત્યાંના મતલબ ઓર્ડર ફોડ કરી શકીએ કે ભાઈ. ચલો, આનો આના રિવ્યુ વધારે છે. આનામાં લોકો સારી એવી કમેન્ટ કરી છે, તો એનું ફૂડ સારું હશે. અને જેના રિવ્યુ નેગેટિવ હોય, તેનો મતલબ. સ્વાભાવિક છે કે, ખરાબ હશે તો, એના પરથી પણ આપણે અ આપડું ડિસિઝન લઈ શકીએ કે, અહિયાંયાથી વસ્તુ મંગાવવી જોઈએ, અહિયાયા થી ના મગ. કરાવવી જોઈએ‌.
હા, એ વાત તો તમારી સાચી. અને પાછું હમણાં તો હવે એ પણ ક્રેઝ ચાલુ છે કે, કોઈ પણ જો નવી સોફ. ખોલતી હોય ને, ફૂડ સ્ટોલ ને, તો એ પોતાની ર સ્ટેશન સ્વિગી ઉપર કે, આવી રીતે ઝમેટો ઉપર કરાવતા હોય છે, બરોબર તો એ. હવે વચ્ચે જલારામ વડાપઉ કરીને ખુલ્યું હતું, અમારે તો એ ને એમાં નવ રૂપિયામાં વડાપઉ મળતો. અને તમે જેટલા જોવો એટલા પાછા મળે. આવી રીતે બોલો, નવ રૂપિયામાં વડાપ એટલે શું કેહેવાય?
હા, બરાબર છે, ઘણો એ તો સારો એવો મતલબ ફાયદો છે. ક્યારેક જોઈએ ત્યારે મંગાવી લેવા, પણ એ તો ફરી ઓફર જ હશે ને.
હા, એટલે ટુ ડેઝ હતી, ઓફર એટલે. દુકાનની ઓપનિંગ થઈ હતી ને, એના માટે કરીને એમને જો. ઓપનિંગ ઉપર એડવર્ટાઈઝિંગ માટે ના કરે, જે એના માટે કાન આવી રીતે ઓફર રાખી હતી પણ આવી રીતે ઓ ફરોનો જ ફાયદો આપણને મળી શકે ને, કદાચ જો તમને ઓમ ના ખબર હોય, પણ તમે જો ઓનલાઈન ખાવાનું મંગાવતા હોય તો. તમે ઓનલાઈન ચેક કરતા હો, તો તમારે દેખાડમાં આવી જાય કે. નાઈન રૂપિયામાં હવે આપણને વડાપાવ મળી રહ્યું છે ઓમ તમને કદાચ તમારા એરિયામાં ના આવતું એટલે દુ દુકાને જવા જવા ના થાય એટલે એમાં ખબર ના પડે પણ આવી રીતે જ ખબર પડી શકે.
હા બરાબર છે. પણ અમુક કોક મારી સાથે એક વખત કેવો એક્સપિરિયન્સ થયો હતો કે અમે એક વખત છે ને સેન્ડવિચ ઓર્ડર કરી હતી તો હવે એમાં એવું હતું કે અમારી પાસે અહીંયા બાઈક ના હતી અને અમારે ઓર્ડર મતલબ પીછા થાઈ તો મંગાવવાની એક વખત અમે ઝમેટો ઉપરથી મંગાવવાની ટ્રાય કરી હવે અમારા અહિયા સાંતુ સેન્ડવિચ ફેમસ છે. તો હવે એ બે જગ્યા છે એમાં જે જગ્યાની ફેમસ છે ને તે જગ્યા નો અમે એડ્રેસ નાખીને ઓર્ડર કરવાની ટ્રાય કરી તો એડ્રેસ તો ત્યાં ન જ બતાવ્યું બધું બી પ્રોપર હતું ખબર નહિ પછી જયારે અમે ઓર્ડર કરીને ઓર્ડર કન્ફર્મ કર્યો ને સેન્ડવીચ નો તો એ ભાઈ નું લોકેશન આપણને લાઈવ બતાવે એપ્લિકેશનમાં કે ભાઈ ક્યાંથી આવે છે. તો એ બીજી જગ્યા એથી આવતો હતો લઈને એટલે આવી રીતે અમુક વખત ફ્રોડ બી થઈ શકે છે કે તમારો જે ઓર્ડર હોય તે મતલબ ખોટો આવી જાય કે તમે જે ઓર્ડર કર્યું હોય તે ફૂડ ખોટું આવે એટલે ખોટી જગ્યા એથી ક્યારે એ લોકો મતલબ લઈ આવતા હ એટલે આવી રીતે તમારી સાથે ફ્રોડ થાય તો તો પછી એનું કોઈ અ ઉપાય નથી એ તમે રિવ્યુ આવી આપી શકો એ લોકો પછી ઝમેટો વાળા પૂછે છે. કઈક પ્રોબ્લેમ પડી એ લોકો મતલબ એટલું બધું